હાલો
હા બોલો
બોલો આવી ગઈ તારી ટ્રેન
ના મારે બે વાગે છે એક્ઝેક્ટ
અહીંયા થી
વાપી થી
વાપી થી
હમ
આ ગુજરાતમાં સ્નેહા લોકો આવ્યા હશે
ખબર નઈ મેં નઈ ફોન કર્યો
એ લોકો ગયા હતાને.
તે પૂછ્યું હતું?
અહ કાલે કહેતા હતાને જવાના છે એમ કરીને.
તે પૂછ્યું હતું કે?
મેં પૂછ્યું નહીં, એ કહેતી હતી મને કહેતી હતી આવશે જ કે તમે મેં કીધું શું કામ આવવાની કંઈ કામ નથી તો?
આજે થોડી, આજે તો રજા હતી ને બટ.
એ તો આપણા લેક્ચર નથી શનિવારે.
હા.
પણ એ એડમિશન તો ચાલુને?
હા એડમિશન તો ચાલુ છે.
હા તો એની કોઈ ફ્રેન્ડ છે, એનું એડમિશન કરાવવાની હતી.
એમ એ માં?
હા. રાઘુ કરીને કોઈ છે. મેં કીધું રેશમા છે? તો કે નહીં.
તે પેલી જયશ્રી બી છે ને આપણે બી એમાં હતી ખબર આપણી સાથે.
હા.
શુભમ ભી કહેતો તો મારુ બી મેં ફોર્મ ભર્યું છે. હજુ હવે કોલલેટર નથી આયું. એનો કોલલેટર આવી ગયો છે. મતલબ સેમે વન ચાલુ થશે એમ એ નું હવે.
અહં થવાનું જ હોય હશે.
પેલે તો-તો ચાંદની મેડમને તો ના પાડતા તા બિંદુ મેડમ, અમે સેમે વન એમ એ નું સેમે વન ચાલુ નથી કરવાના, બંધ કરી નાખવાના છે આ વખતથી.
નહીં આ વખતે તો ચાલુ રહેશે. આ વખતે નહીં. મને નથી લાગતું આ બંધ થશે. કેમ ખબર? કેમ કે જે લોકો પહેલા એક્ઝામ આપી ગયા છે, એ લોકો એ માસ્ટરમાં જવાનું હોય ટીચર લાઈનમાં, તો લોકો જે પેલા એક્ઝામ આપી ગયેલા હોય એ લોકો તો માસ્ટર કરવાનાજ ને. એ લોકો થોડી ફરીથી ચોથું વર્ષ ભણવા જાવાના.
હા, હા.
તો બહાર ના તો આવવાના જ છે, પણ હવે ભણવા નહીં આવે એ વાત અલગ. એ પરીક્ષા તો આપશે જ ને એ લોકો બધા.
હા એજ કહું છું. એ લોકો લાઈન બંધ કરવાનું કહેતા હતા એમ કે. એમ એ સેમ વનની લાઈન હવે બંધ કરવાના છે એવું. ચાંદની મેડમ અને બિંદુ મેડમ કહેતા હતા. તો ચાંદની મેડમ મને પૂછતા હતા એમ એ નું શું કર્યું? એમ એ સેમ વનની એક્ઝામ એવું એ એડમિશન એવું ચાલુ છે કે બંધ થઈ ગયું. મે કીધું મેડમ કંઈ જાણકારી નથી. પણ તો ભી હે જો જાણકારી થશે તો કહેવા એમ. કેમ કે મને તો બિંદુ મેડમ ના પાડ તા તા એમ કે કેમે, સેમ વન ચાલુ નથી કરવાના એમ એ માં.
હમ્મ.
હવે બસ અહિયાંથી સ્ટોપ
પણ અહ હવે નહીં કરવાના હશે પણ એડમિશન લેવા વાળા સ્ટુડન્ટ આવે તો ચાલુ જ કરવું પડેન.
પણ સ્ટુડન્ટ સારા હોય દસ પંદર જણા તો-તો ઠીક છે. હવે બે-ત્રણ માટે એડમિશન લેવાના એટલે
એ પણ છે.
હવે લોકો કોલ લેટર સ્વીકારે તો બધા આવી જાય કોલ લેટર સ્વીકારે તો ને શુભમ જેવા તો રાહ જોઈને જ બેઠા છે કોલ લેટર આવે તેવું ચાલુ કરી મૂકો એડમિશન એને કોલ લેટર જ નથી આવ્યો એને તો
આજે જ કહેતો હતો કોલ લેટર આવે એટલે ચાલુ કરી મૂકવાનું
કોલેજ જાય તો પૂછ લેજે સેકન્ડ સેકન્ડ રાઉન્ડ ક્યારે ચાલુ થશે પેલો રાઉન્ડ તો પૂરો છે મે કીધું હા પેહેલો રાઉન્ડ તો પૂરો છે એમાં તો કોલ લેટર નહી આવ્યો મને
ક્યારે પૂરો થયો પેલો રાઉન્ડ હલો
હા
ક્યારે પૂરો થયો
ચાલુ હું તને આટલા જ હા હમણાં જ પેલા રાઉન્ડ માં તો શુભમ કેતો હતો મારું નામ નહીં આવ્યું
એટલા બધા તો સ્ટુડન્ટ પણ નથી તો નામ કેમ નહી આવ્યું
હવે માર્ક્સ પ્રમાણે લેતા હશે તો નહી આવેને
હા એ પણ છે પણ પચાસ ના ઉપર હોય ને તો એને લે છે એડમિશન
એક મિનિટ હા હા બોલ
શું કેતી હતી તું
પચાસ ના ઉપર માર્ક્સ આવ્યા હોય ને
હા
લઈ લે છે ને
હા લઈ તો લે છે પણ પહેલે રાઉન્ડ બીજો રાઉન્ડ એવી રીતે રાઉન્ડ પ્રમાણે હોય છે ને
હા એટલે જેના વધારે માર્ક્સ હોય એ ફર્સ્ટ રાઉન્ડમાં આવી જાય છે એમ
હા
હા યાર
હવે સેકન્ડ રાઉન્ડ ચાલુ કરશે એમાં શુભમ નું નામ આવશે મારા ખ્યાલથી
હમ.
મારી એક ફ્રેન્ડ છે પૂર્વિકા કરી ને એ પણ લેવા એ પણ લેવા કેતી હતી એડમિશન એ તો કોમર્સ વાળી હા પણ એ કોમર્સ વાળી છે
તો લઇશ પૂછી લેવા જોને કોલેજ માં
ખબર નય હવે એને પૂછ્યું કે નહી
પૂછવાતો જવાય ને તારે કોલેજ માં તો જાય તો છે.
આયા પણ છે ને વાપી માં ગુંજન માં
હા વાપી માં છે વલસાડમાં લેવું હોય તો તારે પૂછી લેવા જવ ને એમ
કે તે આટલા દૂર તો નય જશે આ બાજુ જ લે
તો કોમર્સનું તો અહિયાં રોફેલમાં બી છે ને એમ કોમ
હા
છેને
બપોર પછી ચાલુ થાય છે ને કદાચ
હા
બાર ઑગસ્ટથી
મારા ખ્યાલથી બપોર પછી છે પછી ખબર નય
સારું ને શાંતિ
બપોર પછી આખો દિવસ ખરાબ થાય ને સવારથી કઈ કરી જ ની સકે બપોરે કોલેજ આવવાનું હોય એટલે દસ અગિયાર વાગે નીકળે જ એટલે બાર એક વાગે આવે વાપી દૂર ના હોઈ તો પાછો આખો દિવસ જ ખરાબ થાય ને સ્કૂલ જેવું થઇ જાય પછી તો પેલું સવાર વળુશું બપોરે બપોરે ફ્રી તો થાય
બપોરે વધારે વધારે બે અઢી વાગે સુધી બીજું કામ કરાય ને પછી કઈ બાકી
હા
કામ પણ થઈ જાય જે બાકી હમ્મ છે
હમ્મ એજ તો કીધું પેલુ સ્કૂલ જેવું થઈયા તો હેરાન થવાનું ખોટો આખું કઈ કામ માટે જવું હોઈ પાસ ટાઇમ જોબ જાઉં હોય કે ઘર નું બી કામ કરવું હોય તો કંઈ થાય નય બે ત્રણ કલાક થાય ખાલી સવાર સવારે પછી બપોરનો ટાઈમ રાખ્યો હોય બાર એક નો કોલેજ જાઉં તો દશ અગિયાર વાગે તો નિકળવાજ પડે ને ઘરે થી
તે જ
મોડામાં મોડું બાર વાગ્યે નો ટાઈમ હોય તો અગિયાર વાગે તો નીકળવું જ પડે જો ટ્રેન વાળા ને તો સાડા નવ પછી ડાયરેક્ટ બાર વાગ્યેજ ટ્રેન છે. તો આઠ વાગેજ ઘર થી નીકળવું પડે સાડા નવ ની ટ્રેન માં સાડા દસ વાગે વાપી દોઢ કલાક પછી કોલેજ ટાઈમ
હમ્મ પછી સાંજે. સાડા ચાર પાંચ વાગે છુ્ટી થાય.
છ સાત વાગ્યા સુધી ઘરે પહોંચે એટલે આખો. દિવસ ખરાબ થઈ જાય
હા થાકી જવાય પાછું સવારે જલ્દી ઉઠવાનું.
હા
એટલે ઘરનું તો કઈ કામ થશે નહી
પોતે બું ફાકી ખા કોલેજ ના રાઉન્ડમાં જ બીજું કઈ કામ જ નહી કરી શકે
એ જ ને
હા એ તો બઉ છ
મને તે પેલે કીધું હોત તો હું આવજે ને સ્ટેશન પર.
એ મને પોતાને અચાનક યાદ આવ્યું તો શું તને કહેવાનું. અડધો કલાક પછી ટ્રેન હતી દોઢ વાગે મને ઉતરવાની હતી ટ્રેન બે વાગે ટ્રેન છે, મારે
હ તો હવે એટલા વાર તો સ્ટેશન પર જ છે, ને
અડધો કલાક હતો સ્ટેશન વધારે મને દોઢ વાગે હું ઉતર્યો
હમ.
સવા એક વાગે એક વીસ એક પંદરે
હમ.
બે વાગે ટ્રેન છે, આટલા વાર આવતે તો એવું
હા આવતી વારે માર્કેટમાં જવું હતું મે ભૂલી જઉં છું મારે માર્કેટથી સામાન લેવાનું છે, કાલે પણ યાદ કરતી કર તે આવે લેવું છે, લેવું છે, લેવું છે. દુકાન સામા આવે ને પછી ભૂલી જઉ ને ત્યાંથી એટલા જોરમાં નીકળી જવું ખબર જ નહીં પડે પાછું ઘરે આવીન ને યાદ મે તો ભુલી ગઈ
શું લેવાનું છે, તો
પેન્ટ લેવાની હતી.
અચ્છા.
હમ. ત્યાં સારા દુકાનમાંથી લઉં ને તું સારી મળે અહીંયા નાના નાના દુકાનમાંથી લઉં ને તો ખબરની એનાથી ન ખખ વા યલો યલો થઈ જાય છે. ને ટૂટી જાય એ લોકો રાખે પણ નઈ મોંઘી નાલ પેન સસ્તી રાખે ને તે એમાં કેમિકલ એવા હતા
હા હા.
મેં પહેલા ખબર એક મેજમેન્ટ લીધી હતી પહેલા લગાવતી હતી એટલી મસ્ત હતી ને મને બૈ ગમતી જલ્દી નીકળતી નહિ ને નખ પણ પીળા પીળા નહી થાય ને તૂટતા પણ નહીં.
નેલ પેન્ટ બી ખરાબ આવેને અંદર બધું કેમિકલ મિક્સ એટલે યલો યલો થઈ જાય ન ને એવું બધું તારા.
હમ. પર એવું થાય ને આ બધું સામાન સારા સારા આવે ને જે વસ્તુ સારું હોય ને પાછું બીજી વાર આવે નય જલ્દી મળે પણ નહીં. એક વાર આવી ગયું ગયુ માર્કેટ માંથી જ ગાયબ પછી કે આ પ્રોડક્ટ બનતા જ નથી.
સારું બનાવે તો બો ટાઈમ ચાલે ને ખરીદી નહી કરે ખરાબ કરે તો ફટાફટ ખરીદી થાય ને એક ખરાબ થાય બીજો લે ત્રીજો ખરાબ થાય ચોથો લે